હલો
હેલો
હલો
હા
શું કરો છો
કઈ નહી બસ હા, ન્યૂઝ જોતી તી તો આજકાલ મહિલા પર અત્યાચાર કેટલા બધા વધી ગયા છે, એના જ બધું જ્યાં હોય ત્યાં ન્યૂઝ દેખાય છે મન તો
અત્યાચારની તો વાત નહી અત્યારે તો દર એક દર ત્રીજા ઘરે છે ને એવી એવી પ્રથાઓ જોવા મળે છે કે હવે મને છે ને બહુ ચીડ આવે આપણે ગુસ્સો કંટ્રોલ કરીને પણ કેટલો કરી શકીએ
એજ સાચી, એજ તો વાત છે કે મોટા છે, મોટા છે, મોટા છે, પણ ફોન અપડેટેડ વાપરવા છે, ફોન એમને તદ્દન નવીનતમ ટેકનોલોજી વાળા વાપરવા છે, તો વિચારોમાં ક્યારે એ લોકો નવીનતા લાવશે એ મને નથી સમજાતું, એક ના એક જે એમના એક જે ચાલતી આવી છે પ્રથા બસ એ લોકો એને તોડવા જ નથી માંગતા
અને જુઓ ને હમણાં સામાન્ય જેવી સામાન્ય વાત છે, કે કોઈ પણ સ્ત્રી જે છે એના પીરિયડસ આવે છે, દર મહિને આવે છે તો એને એવું વિચારે કે અડાઅડ ના કરાય તો એનું જે જુના જમાનામાં હતું કારણ એ હતું કે જમાનામાં પહેલા જેવી સ્વચ્છતા અત્યારના જેવી સ્વચ્છતા નથી, પહેલા જમાનામાં એવી કોઈ સુવિધાઓ સ્ત્રીઓને આપવામાં નથી આવતી એટલા માટે કે એ શરીર નો બગાડ નીકળી રહ્યો હોય શરીર થી અશક્ હોય અને પહેલાના જમાનામાં પાણી કેટલા દૂરથી ઘડા ઉચકી ઉચકીને લાવવાના હોય છે તો એ બધું કામ જ એટલું છે તો એ ના કરે એમ એ કારણસર કે અડવું પડે, એ અડાઈ નહી, એ પાળવું પડે એ પરંપરાથી એને કામ ન કરવું પડે એટલા માટે એ વ્યક્તિને દૂર રાખવામાં આવતી હતી કામથી ધર્મથી ક્યારેય દૂર નથી કરવામાં આઈ
સાચી વાત છે, અને એના લઈને આજકાલ જે બધી પ્રથાઓ ચાલી રહી છે, કે આ ના અડાય, પેલું ના અડાય, આમ ના કરાય, તેમ ના કરાય. અને કેવું ખબર? આપણે સમજાવ્યા પછી પણ એમને નથી સમજવું એમ. એ લોકો એમની જે એક માનસિક જે ગ્રંથિ બંધાઈ ગઈ છે, એ બદલવા જ નથી માંગતા.
શું છે ને ત્યાં એવું કરે છે ને, કે બાજુ વાડા, છે. હું એમનાથી વિરોધી નથી, એમના મગજથી વિરોધી છું. મારે એમની જોડે કોઈ એ નથી. હવે નથી અડાતું સમજ્યા, નથી ખાવા બનાત ચલો સમજો તો એનું કારણ છે કે એ માણસને આરામ આપવો. તો તો એ જે દિવસે બેન થયા હોય ને એ દિવસે તો એના કપડા, ચારેય રૂમના ઓછાડ, એને પડદા, એના બ્લેન્કેટ, બધું ધોવા આપી દેસે. તો ત્યાં એ મ માણસ જણાય છે? તો કે છે કે પાણી આવી જાય એટલે. આ તો કઈ રીતનું લોજિક છે એ, એજ નથી ખબર પડતી.
એજ તો. અને એક નથી, પાછી આવી તો કેટલી પ્રથાઓ છે. જાણ એવું લાગે કે જાણ છોકરી હોવું જ ગુનો છે, એવું થઈ જાય પછી આ
હા, એ બીચારા રડતા રડતા કામ કરતા હોય. કારણ કે સવારના પાંચ વાગ્યાના પાણી આવવાનો ટાઈમ હોય, એટલે પાણી આવે એટલે કપડા ધોવા વહેલા ઉઠવું પડે. એટલે પાંચ વાગ્યાના બેસી જશે, માણસ એ નવ વાગતા ઉભું થાય, એટલે એટલા કલાક એ કપડાં ધોવે. પાછા સાંજના એ કેટલા વાસણો. તો તમારે એને કાં તો કામ કરાવો, કાં તો પછી કામ ન કરાવો, બે માંથી એક રાખો.
હા અને જયારે કપડાં વાસન જયારે અડે છે ત્યારે પાછું અશુદ્ધ નથી
ના
જયારે કિચન માં જવાનું હોય કેવું કઈ હોય ત્યારે જ માણસ અશુદ્ધ થઈ જાય છે
એજ તો અને એમના જ બીજી છે એમના ઘરમાં એ સારી એવી ભણેલી છે માસ્ટર કરેલું છે પીએચડી કરવું છે ને તો કે છે કે ના એટલું છોકરો કમાય છે તો પછી તારે ક્યાં કરવાની જરૂર છે તું તો છોકરા સાચવીને બેસી રે કે આપણે કઈક સ્ત્રી થઈને પાર કમાવા તો એને એના મા બાપે ભણાઇ શું કામશે એને કમાવા માટે એને પગભર થવા માટે હવે તમારા ઘરે આવીને એને તમે કંઈ કરાવતા જ નથી કે એના ડિગ્રીનો કોઈ ઉપયોગ કરાવતા જ નથી તો પછી તમે તમારી શું ફરજ બજાવી રહ્યા છો તમે સામે વાળા નહી દીકરીને તો હેરાન કરો છો પણ એ મા બાપ કે જેને પોતાની આખી જિંદગીની કમાડી એના ભણવા પાછળ ખર્ચી નાખી
અરે એજ સાચી વાત છે અને એક એ જ નથી સમજાતું કે છોકરો કમાય છે તારે શું કામ અરે તમે બહાર મોંઘવારી તો જઈને જુવઓ અને ના પણ ચલોના હોય મોંઘવારી બધું જ હોય તો એને કરવું છે કામ એટલું જ એજ રીઝન એજ કારણ જે છે એ કાફી છે એનાથી આગળ પછી કોઈ એવું ના આવે કે અ શું જરૂર છે એને કરવું છે એની ઇચ્છા છે એનું મન છે તો એ કરશે
એના ખરીદી પર રોકટોક કરતા હોય કે આટલા બધા રૂપિયા ઉડાડવા... હોય છે મારા છોકરાને તો દેવાદાર બનાવશે તારા છો... આપણે દેવાદાર નથી બનાવું એટલે એટલે તો એને કમાવું છે એટલે તેને પગભર થવું છે તમારે થવા નથી દેવી
એજ તો એજ તો અને એક વસ્તુ નહી બધી વસ્તુ પર જેવી વહુ વહુ ચલો જવા દો છોકરી પણ જેવી જન્મ લે જેવી સેજ બિચારી મોટી થાય એટલે આવી રીતે બેસવાનું આમ કરવાનું આટલા ઊંચા અવાજે નહી બોલવાનું આમ નહીં બોલવાનું આમ નહી કરવાનું બસ અને મેં તો મારા ઘરમાં જ એવા ઉદાહરણ જોયા છે કે જ્યાં બસ છોકરીઓને સમજાવવામાં આવે કે અચ્છા આમ નહીં કરવાનું આમ નહી બોલવાનું આમ નહી કરવાનું હવે જયારે એની એ વાત જારે છોકરાઓ ઉપર આવે ને ત્યારે એ તો બધા જે... આપણા નિયમો જે છે એ બદલાઈ જાય
એ લોકો માટે બધી જ સીમાઓ ખુલ્લી છેને આપણે માટે બધ ીજ સીમાઓ બંધ છે
હા, આટલા વાગે પછી આ આની ના નીકળી શકે, આ આમ ના કરી શકે. હા, છોકરાઓ? એમનો કશો વાંધો નહી. એ તમ તમારે આખી રાત બહાર ફરી શકે.
તમે સાચું જ નહીં માનો. હું આજનો જ કિસ્સો કહુ. હમણાં હું સાંજે.. જલજીરા માટે લેવા ગઈ. ઘરે સોડા બનાવી, તો જલજીરા જોઈતી તી. હું જલચેરા લેવા બધા બજારમાં ગઈ એ દુકાને ગઈ મેં કીધું દસ પેકેટ જલઝીરા ના આપો તો એ બેને એવું પૂછ્યું કેમ આટલા બધા કોઈ તફલીક મેં કીધું ના ઘરમાં આદત પડી ગઈ છે રોજ સોડા પીવાની તો જોઈએ છે. તો કે છે કે બેન આટલી બધી ખરાબ આદતો અહિયાં તો ઠીક છે હવે સાસરી જઈને આટલું બધું ના શોભ રોજ સોડા પીવાનું મેં કીધું કેમ આટી હું ના પી શકું તો કે ના બીજાના પગ પર થોડો આપડે આટલું બધો ખર્ચો કરાય મેં કીધું તો હું પગભર છું ને મારે એવા ક્યાં ખોટા ખર્ચા કરાવવા છે હું કરી લઈશ મારો ખર્ચો તો મને કે કે આવો તો સ્વભાવ ત્યાં ના ચાલે કે અહિયાં તો તું કે ઓછું કરી દેજે ખાવા પીવાનું ને આ રોજની સોડા કે ત્યાં નહી ચાલે એકચુલીમાં સોડા તો હતા મારા ઘરના લોકો માટે મારે તો કોઈ પીવાની નથી પણ મેં નો જવાબ જાડવા માટે કહી દીધું કે મારે પી વી છે તો મેં એમને એવું કીધું કે કઈ વાંધો નહી એટલે તો અહં પીઉું છું મારા પપ્પાના ઘરે એમ કે મારે બીજા ના ઘરે જઈને ખર્ચા ના કરાવ તો એ વ્યક્તિ પાછા એવું કે છે કે ના બાપના ઘરે એટલું બધું તો ના જ કરે તો હું ત્યાં ના કરું કે અહીંયા ના કરું તો કરું ક્યાં
અરે એજ તો વાત છે કે, છોકરી આ ઘેરથી પારકા ઘેર જવાની છે. પારકા ઘેર જાય તો કે પારકા ઘરેથી આવેલી છે. હવે દીકરીનું જે છે એ ઘર ક્યાં તો પછી? એને તો એવો જ સવાલ થાય ને?
હું તો એમ ક દરેક દીકરી છે ને પોત એટલું પગભર થઈ જઉું છું ને કે
પોતાનું ઘર જ્યાં હા અને ત્યાં કોઈ એને કેવા વાળું ના હોય કે આવી રીતે નહી રેવાનું આમ નહીિ રેવાનું પેલું નહી રેવાનું
ગમે તે થાય લડીને પણ ભણવું છે ભણીને આગળ વધવું છે ને કંઈક એવું કરી બતાવું છું ને કે જે વસ્તુ આપણા નામની હોય જે વસ્તુ જે મા બાપે એમને સપના જોય ને એ આપડે સાકાર કરીને દઈએ ને ત્યારે એમને ગર્વ થાય કે ના દીકરી બરાબર છે.
હમ સાચી વાત છે સાચી વાત છે તો
એ તો કરવું એમ
એક હોય કે જો તમે પૈસાથી તમે મુક્ત હોવ ને જો તમે કમાતા હોવ ને તો ઘણી બધી જંજીરતો તમે એમત તોડી શકો ઘણી બધી વસ્તુઓ તો તમે એમમાં જ જે છે પારછી લોકોનું મોડું બંધ કરાયને મૂકી શકે એવું છે તો જે દરેક જે દીકરી છે એને ભણી ગણીને કઈક બનવું જોઈએ તો જે આવા લોકોને છે ને એ જવાબ આપી શકે અને તમે જોજો જે પગભર નથી ને કે જે ગૃહિણીઓ છે એ એટલું બધું નહી બોલે કારણ કે એ લોકોને તો બિચારાને જે આત્મસન્માન જ એટલું એમને કઈ હોતું નથી અને એટલો આત્મવિશ્વાસ એમને હોતો નથી એમનું થાય કે હું બોલીશ તો મારા છોકરાઓનું એક તો એ લોકોના છોકરાઓનું પણ એમ હોય કે મારા છોકરાઓનું પાછળ શું થશે હું જો કઈ કરીશ તો હું જો કઈ આડુ ઓવડું કરીશ તો યા તો લોકો ના વિરુદ્ધ જઈશ તો એના લીધે તો અમુક વાર કેવું થાય છે ખબર છે એ જે સ્ત્રીઓ છે એ બિચાર્યું જે ઘરેલું હિંસા પણ સહન કરતી હોય છે પોતાના છોકરાઓના લીધે કે જે ના કરવું જોઈએ ના થવું જોઈએ.
એજ તો સ્ત્રીએ બસ મોઢું બંધ રાખીને આંખો બંધ રાખીને એજ. કહે છે ને એ જ. અનુસરવાની.
નહી તો તો તમે પછી અ એમના જે અને કઈ બોલી નાખીએ ને આપણેે. તો આપણી પર એક મસ્ત. તેવો ટેગ લાગી જાય કે અ કેહેવાય ને કે સંસ્કારી નથી. એવો આપણા પર એક.
પર જતા દુનિયાના કોઈ. પણ વ્યક્તિને છે ને એક સેકન્ડ નો પણ સમય નહીં લાગતો.
સાચી વાત છે. આપણે જો બોલી દઈએ થોડું સામે, તો આપડે સંસ્કારી નથી એવું છે. એમના કીધા પ્રમાણે કરીએ, તો જ આપણેે એમના એક જે કહેવાય ને ગુડ બુક્સ કહેવાય ને એમાં આઈએ, બાકી તો પછી આપડે સંસ્કારી નથી, એવું થઈ જાય.
એ તો છે.
અને હું તો મારા ઘરના લોકોને પણ કેતી હોઉં છું, સમજાવતી હોઉં છું. કોશિશ કરું છું. થોડું થોડું સમજ્યા છે, બને બની શકે એવું હોય, તો કદાચ ભવિષ્યમાં બધું સુધરે એવી આશા છે હવે.
સમય સાથે થઈ જશે.
મને પણ એવું લાગે જ છે. અને બધી વાર લાગશે, હજુ તો. મને લાગે ત્યાં સુધી હજુ તો વાર લાગશે સ્ત્રીઓને ઉપર આવતા. પણ થઈ જશે, જે પ્રમાણે આજકાલની સ્ત્રીઓ કરી રહી છે પોતાની જિંદગી ગીમાં એ પ્રમાણે, થઈ જશે એવું લાગે છે.
હ થઇ જશે, ચિંતા ના કરો.
હા, હૌ હૌ. સારું સારું. હા, હા મળીએે. આવીએ.